ઓ તો
બસ મજામાં તમે કેમ છો અવાજ આવે છે મારી?
હા એકદમ બરાબર અવાજ આવતી છે, બસ હું પણ એકદમ મજામાં છું. બાકી ઘરમાં બધા કેમ છે? હા કઈ નઈ બધા મજામાં જ હોવા જોઈએ, હા.
હમ, બાકી શું ચાલી રહ્યું?
મે તમને જોયા હતા બે દિવસ પહેલા, તમે એકદમ ફ્રેશ હા હા.
હા બસ એજ કેવા માંગતી હતી કે તમે બહુ એ એક્સરસાઇઝ અને ફિટનેસ રિલેટેડ બહુ ધ્યાન આપો છો તો મને પણ થોડું ઘણું તમારાથી નોલેજ દેવું હતું કે ભાઈ હું હું શું કરું એક્સરસાઇઝ અને ફિટનેસ મને પણ ચાલુ કરવાની છે ભઇ એક્સરસાઇઝ અમે થોડું ઘણું વજન કમ કરવા પડશે મને
હા નહી નહી તમે તે દિવસે અમ ફ્રેશ તો લાગતા જ હતા પર છતાંય તમે છે ને વહેલા સવારે ઉઠીને છે ને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દો
હા એજ ને હવે મારું થોડું હા એજ ને કેમ કે મારું થોડુંક વજન વધી ગયુ છે અને મને આમ છે કે ભ થોડુંક વજન તો ઉતારવા જ પડશે અને તમે તો એટલા વરસ થઈ ગયા પરણી ને તો પણ એકદમ એક્ટિવ ને ફ્રેશ ને એકદમ બરાબર બરાબર લાગો છો તો મને આમ કે ભાઈ તમારાથી કઈક ના કંઈક ટીપ લેવા પડશે હવે એક્સરસાઇઝ અને એ કેવી રીતને ફિટ રહો છો તમે આમ માટે
નહી નહી આ વાત તો તમે બરાબર છે તમારી આપણા શરીર ને ફિટ રાખવું એ આપણું જ કાર્ય છે એ આપણે કરવું જ જોઈએ શરીર સારું રહેશે તો આપ આપણે અગાડી પણ સારું બધું રહેશે આપણું તો તમે છે ને આવું કરો થોડુંક છે ને વોક કરો સવારની પોરમાં જેમ અ મોર્નિંગ વોક પર જાઓ થોડા યોગા કરો અને થોડું થોડું વર્કઆઉટ કરો દસ પંદર મિનિટ જ કરો સ્ટાર્ટિંગ તમે એવી રીતે કરો
હા નહી હવે તો મને કંઈક ના કંઈક કરવા જ પડશે હવે હું ડેલી સ્ટાર્ટ કરવાની છું કાલ થી જ શર શુરુકરવાની છું કે ભાઈ હવેથી હું ડેલી ડેલી ઉઠીને થોડી ઘણી એક્સરસાઇઝ કરીશ ને વોક કરવા જઈશ તો કેમ કે થોડુંક આપણને આપણા શ શરીર પર આપણને ધ્યાન આપવા પડશે
હા નહી નહી આ તમે બરોબર કીધું કે અમુક લોકો ખાલી વિચાર જ કરતા હોય છે પણ શરુઆત થતી જ નથી એ લોકોથી શરૂઆતમાં બધાને એવું જ થાય છે પણ તમે એક વાર શરૂ કરશો ને તો પછી તમને સરળ લાગશે
હા એ તો છે જ થોડુ કરવા પછી જ આપણને લાગશે કે હા ભાઈ સરળ લાગશે વરના એ તો આપણને પ્લાન કરતા જ રહીશું અને પછી પ્લાન ક્યારે પણ સફળ નહી થશે કે ભાઈ આપણને ખાલી પ્લાનિંગ જ કરી રહ્યા છે કે ભાઈ એક્સરસાઇઝ કરવાની કરવાની અને એક્સરસાઝ થઈ જ નહી
હા અમુક લોકો શું કે છે કે મને ટાઈમ નથી મળતો અરે ટાઈમ મળવો નહી આપણને ટાઈમ કાઢવો પડે છે હેલ્થમાં હેલ્થ સૌથી મહત્વની છે.
હા એ તો છે જ હેલ્થ આપણની બહુ સૌથી પ્રથમ તો હેલ્થ જ હોય છે હેલ્થ અગર સારી નહી રહેશે તો પછી કઈક કામ નહી હોવાનું એના કારણે એના લીધે આપને હેલ્થને તો પ્રોપર આપણને ધ્યાન રાખવું જોઈએ અને હેલ્થ માટે આપણને સૌથી પ્રથમ છે કે એક્સરસાઇઝ કરવી જરૂરી છે અને ટાઈમ પર ઉઠવું જરૂરી
જરૂરી છે અમુક લોકો કે છે ટાઈમ નહીં મળે તો પણ ચાલો માનું કે સવારની પોરમાં છોકરાઓનું કામ હોય બધું ઘરનું કામ હોય તો આપણે સાંજની પોરમાં કરી લેવાનું ને બધી રીતે આપડે કરી શકાય છે જો એક્સરસાઇઝ કરે ને તો એના કેટલા બધા ફાયદો પણ થાય છે ખબર છે જેમ કે આપણું શરીર ફિટ રહે એક્ટિવ રહે વજન કંટ્રોલમાં રહે અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે ખબર અને સવારની પોરમાં આપણે નોર્મલ મોર્નિંગ વોક પણ કરીને આવીએ ને તો આખો દિવસ તમારો એક્ટિવ તમે મને કહવો છો ને તમે એક્ટિવ રહો છો એ એના કારણે જ થાય છે કે સવારે એક વોક પણ તમે કરી આવશો ને ફ્રેશ હવામાં તો તમારો આખો દિવસ એ એકટીવ રહેશે એમ
હા એ તો છે જ તમે તો એક્ટિવ લાગો જ છો તો હવે હું હું પણ તમારી જેમ એક્સરસાઇઝ અને વોક કરીશું તો હું મારો શરીર પણ બરાબર એક્ટિવ રેશે. એ અને બો ફ્રેશ લાગીશ હું પણ.
હા હા એ તો એવું
ના તમારું તો વજન પણ એકદમ મેન્ટેન છે એમ છે નથી કે ભઈ વ વધારે પડતું છે આટલા વરષ થયા પછી પણ તમે એકદમ બરાબર ફિટ લાગો છો. તો એ જરૂરી છે. કે આપણે ફિટ રેવા એ સૌથી પ્રથમ આપણને ધ્યાન રાખવું જોઈએ.
મતલબ વજન તો ચાલો વધઘટ થતું રહે છે પણ આપણે ફિટ રહેવું જરૂરી છે આપણે ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે એવું નથી કે મારે વજન ઓછું કરવું છે કે મારે વજન વધારવું છે શરીર ફિટ રહેવા મા આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. ખબર છે આમ આપડે એક્સરસાઇઝ કરે ને તો આપણને ઊંઘ પણ સારી આવે.
હા એક્સરસાઇઝ કરવાથી ઊંઘ પણ સારી આવે અ શરીરમાં કોઈ બીમારી પણ ન થાય એક્સરસાઇઝ ના તો બો બધા ફાયદા છે. એક્સરસાઇઝ તો પેલા જ કરવી - લોક હ દરેક માણસ ને એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ. એક્સરસાઇઝ અને વોક એ શરીર માટે બહુ જ જરૂરી છે.
હા બસ તો ત્રીસ થી ચાલીસ મિનિટ બલે સમજો ને એક કલાક બસ પૂરતું છે એક કલાક એક કલાક તો આપણે આપણા માટે કાઢી જ શકીએ છીએ ચોવીસ કલાકમાં એક કલાક તો આપણું હોવું જ જોઈએ.
હા એ તો છે જ આપણે ચોવીસ કલાક માંથી એક કલાક પો પોતાના માટે નહી કાઢી તો પછી શું મતલબ જિંદગીનો આ આપણ માટે આપણને એક કલાક કાઢીને એક્સરસાઇઝ અને વોક અને પછી પોતાના માટે કઈક કરવા જ જોઈએ કારણ કે એ આપણને પછી ફ્યુચરમાં કઈક દિકકત નહી થશે પછી આપણે વૃદ્ધ થશું તો એ આપણને કોઈ બીમારીની થશે કે કંઈ પણ પ્રોબ્લેમ નઈ. થાય. એના માટે આમ હ હ હમણાંજ આપણે બરાબર પ્લાનિંગ કરીને બરાબર એક્સરસાઇઝ કરીને બરાબર બરાબર રીતે કરીશું તો જ આપણને ફ્યુચરમાં ફાયદો થશે તો આમ છે કે હવેથી જ આપણને પ્રોપર પ્લાનિંગ સાથે સાઇઝ છે, કે બધું આપણને પ્રોપર રીતે કરવા
કરવું જોઈએ ભલે વોક કરો તમે ભલે યોગ કા જાઓ એટલી હવે તો કેટલીક બૈરીઓ તમે જોયું હોય તો જીમમાં પણ જાય છે. જીમમાં પણ આપણું જવાથી શરીર મજબૂત બને છે. મતલબ બધી જ રીતે કઈ ના કંઈ એક તો એક્ટિવિટી કરવી જ જોઈએ આપણે.
હા કંઈક ના કંઈક તો કરવું જોઈએ આપ આપણથી એક્સરસાઇઝ ના થાય તો જીમ જઈને પણ આપણને એક્સરસાઇઝ કરી શકીએ છીએ. પણ મા મારા હિસાબે જીમ તો હું નહી જોઈન કરું, એ જીમ મને બહુ થાક જેવું લાગે જીમ કરતા તો મને યોગા થી બરાબર લાગે કે યોગા હું કરી શકું. પૂછું પણ જીમ બહ હેવી થઈ જાય એમ
કે જેમ અમુક બૈરાઓ ને ઓછું ફાવે પણ તમે છે ને યોગા યોગા સૌથી બેસ્ટ તમે યોગા કરો નહી તો હવે તો આ શું કે છે. ઝુંબા ચાલી રહ્યા છે. તમે ઝુંમબા પણ કરી શકો છો. એનાથી પણ ફાસ રિઝલ્ટ મળે છે, આપણને
હા, એતો છે જ ઝુંમબા ક્લાસીસ બી આપડે જોઈન કરી શકીએ છે, કેટલા બધા ઝુંમબા ક્લાસીસ હોય હોય છે, આજુબાજુમાં તો મારી બાજુમાં પણ છે અહીંયા યોગા ક્લાસીસ હોય છે, પછી આ ઝુંમબાના ક્લાસીસ પણ ચાલે છે. તો કંઈક ના કંઈક જોઈન કરીને આપ આપણે આપ આપના શરીર માટે કઈક ફાયદો કરી શકીએ છે, તો આપણને કંઈક તો કરવું જ
કરું જ અને હા, હા, હું જાઉં છું ને.
હા, તો તો બળિયા છે, છે કે ભાઈ તમે તો બો બો ભાઈ બો જ એ વસ્તુઓ કરો છો તમારા શરીર શરીર માટે
નઈ, નઈ હું તો મારું શરીરનું બોજ ધ્યાન રાખું છું. હું સવારે મોર્નિંગ વોકમાં પણ જાઉં છું અને પછી સાંજની પોલમાં ઝમવા જાઉં છું. હું પેલા જીમ પણ જતી હતી, પણ તમે કીધું કે થાક લાગી જાય, આ થઈ જાય એટલે હું જીમ છોડીને આવે ઝુંબા ફ્રેશ પણ થાય છે, ડાન્સ સાથે મૂવ થાય છે એટલે સારું પણ લાગે, એમાં, પર આપડે છે ને ફક્ત એક્સરસાઇઝ જ પૂરતી નથી એના માટે આપ આપને ડાઇટ પણ રાખવી પડે છે, બધા શું કહે છે હું આટલી એક્સરસાઇઝ કરું છું, છતાંય મને ફરક નથી લાગતો એ કેમ ન લાગે, કારણકે તમારી ડાઇટ બરાબર નથી.
હા એ જ ને ડાઇટ પ્રોપર ડાઈટ હોવી બહુ ઝરૂરી છે. પ્રોપર ડાઈટ રહેશે ને તો આપણને થકાન કે થાક એવું કઈ ના લાગે.
હા, કારણ કે છે ને સોમાંથી છે ને વીસથી ત્રીસ ટકા ખાલી જ આપણું એક્સરસાઇઝ કામ કરે છે, બાકી સિત્તેર ટકા તમારી ડાયટ કામ કરે શરીર માટ ટે તમે ખાતા રહેશો ખાતા રહેશો પછી તમે એક કલાક એક્સરસાઇઝ કરો તો શું મતલબ છે? કઈ ફરક નથી પડવાનું એમાં. તમારે.
હા એ તો છે જ.
પીવાનું એ બધું રાખવાનું શરીરમાં.
હા વધારે પડતું પાણી પીવું તો બવ જરૂરી છે આપણા શરીર માટે. વધારે થી વધારે પાણી પીશું આ એક્સરસાઇઝ સાથે સાથે પાણી તો બહુ જરૂરી છે. પાણી કમ પીશું તો એ આપણને શરીર ને ડિહાઈડ્રેટ કરશે આપણ ને શરીર હાઈડ્રેટ રહેવું બહુ જરૂરી
બેય જરૂ જરૂરી છે. મતલબ અમુક બ મે જમરૂક જોયા છે કે એ લોકો થોડુંક આમ લેઝીપણું બતાઈ દે છે નથી કરતા, એના માટે હું એમ જ કેઉ છું કે તમે છે ને એવું કોઈ પાર્ટનર ગોતી લેવાનું કે જે તમને મોટિવેટ કરે. અવે શું છેય કે મારા હસબન્ડ છે ઈ પણ જીમ જાય છે તો સ્ટાર્ટિંગમાં એમને થોડું આમ થતું અતું કાણ કે લેટ જવાનું લેટથી સુવાનું તો એમાં એમને થતું અતું, પણ હવે એમના જીમમાં એક પાર્ટનર એમને એવો બનાવી દીધો છે કે એ જીમમાં આવવા પહેલા જ એમને ફોન કરી દે છે. કે ચાલો એટલે એમને પણ આમ મોટીવેશન મળે કે નઈ નઈ હું પણ જાઉં આમ કરીને.
હા એ તો છે જ એ આપણને કોઈ પાર્ટનર હોય ને તો પછી મજા પણ આવે. કઈ કામમાં કે કઈ જાવામાં કે કંઈ પણ કંઈ પણ વસ્તુ કરવામાં એક પાર્ટનર હોય ને એજ થી જ બીજો કોઈ હોય ને તો મજા આવે.
એ એ એવું જ થાય છે પાર્ટનર હોય તો જ મજા આવે બાકી આપણે સવારે આપણે એકલા ઉઠીએ એકલા જીએ અને ત્યાં પણ આપડી બાજુ કોઈ નઈ હોય તો આપણને આમ પણ એક્સરસાઇઝ કરવાનું મન નથી થતું આવું થાય અમુક વાર, તો તમે છે ને આમ એક પાર્ટનર ગોતી લ્યો અને એ પાર્ટનરની સાથે તમે રોજે જાઓ તો તમને પણ કંટાળો નઈ આવશે અને મજા આવશે વાતો વાતોમાં ક્યારે તમારી એક્સરસાઇઝ થઈ જશે ને તમને ખબર પણ નઈ પડશે.
હા એ તો બરાબર કીધું હવે હું પણ એક મારો ફ્રેન્ડ છે અવે એને કઈશ તો અમે બંને સાથે જવાના એને પણ હું કહીશ કે ભાઈ તું પણ ચાલ મારી
ચાલ અને છે ને એક્સરસાઇઝ હા મજા પણ આવશે અને એક્સરસાઇઝ કરવા તે છે ને આત્મવિશ્વાસ પણ આપણો વધે છે.
હમ એજ ને એટલે એક્સરસાઇઝ તો બહુ જરૂરી છે આપ
હા કારણ કે જો તમે ફિટ લાગશો તો તમારું કો કોન્ફિડન્સ લેવલ ઓટોમેટિક વધી જશે.
હા એ તો છે જ કે આપે
ટ હોય આવું હોય તો કોઈ કોઈને આમ થોડું આમ લાગે છે કે નહીં નહીં એકદમ ફિટ હોય ને તો એમને પણ આમ લાગે કે નહીં હું સરસ નું આમું આવું કરી શક ઓ કેસ
હા એજ ને ફિટ હોવા તો ફિટ હોય તો આપણને પોતે જ કોન્ફિડન્સ વધે છે કે ભાઈ મેં ફેટ છું. હું ફિટ છું એ ઇમ્પર્ટન્ટ ચેપ્ટ
હા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એવું પણ નથી કે તમને બહુ મોડેથી તમને રિઝલ્ટ મળે તમે ફક્ત છે ને એક મહિનો પણ ટ્રાય કરી છો એક મહિનાના અંદર પણ તમને મોટ ખા બારે કને રિઝલ્ટ તમને જોવા મળશે.
હા નઈ નહી હું હવે બસ તમે જેમ કીધું એમ કરવાની છું અને
બસ ખાલી થોડુંક પેશન્ટ રાખ વાની જરૂરત છે કોઈ શુંય અઠવાડિયું કરે બે અઠવાડિયું કરે અને કઈ અસર નથી અરે અસર થતા વાર લાગશે આ કેટલા વર્ષનું જે તમે ઈઠ્ઠું કર્યું છે એને કાઢતા પણ તો વાર લાગે ને
ના ના એ તો છે જ ને વાર તો લાગવાની જ કઈ પણ કઈ પણ વસ્તુમાં આમ જ છે કે ભાઈ રિઝલ્ટ તુરંત ન મળ્યા વાર તો લાગે જ તો કઈ નહી હું તો હવે તમે જેમ કીધું એમ એમ કરવાની ઈચ છું હા થેન્ક યુ સો મચ મને તમારી જોડે વાત કરવાનો બહુ ફાયદો થયો
હા ચાલો મળીએે પછી હા હા.